હલો
હેલો હા.
કેમ છો બેન
હલો બેન કેમ છો તમે. કેમ છો તમે હલો. મે પણ મજામાં મે પણ મજામાં
હલો
હલો હા હલો
હા બેન બોલો ની
હા બેન બોલો નની.
હલો
હ હા હા મને સંભળાય છે. આજનું ટોપિક છે આજનું ટોપિક છે અમારું વર્ષાઋતુનું હલો હેલો હેલો હેલો બેન તમને સંભળાય. હલો